હલો
હલો
હા મારો અવાજ સંભળાય છે ને તમને?
હા હા સંભળાય છે.
હા નમસ્કાર
નમસ્કાર
કેમ છો તમે?
બસ માં આનંદમાં
તો આજે આપણે જે છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ વિશે, રમત ગમતનું મહત્વ જે છે, એમના વિષય ઉપર વાત કરીએ.
હા હા કેમ નહી.
હા કેમકે રમતગમતનું મહત્ત્વ જે છે. એ આજના આધુનિક યુગના લોકો જ્યારે અભ્યાસ કરતા હોય, નોકરી કર કરતા હોય, વ્યવસાય કરતા હોય, અને મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે રમત ગમત માટ કે એમને સમય જ નથી કાઢી શકતા. અને પરંતુ રમતગમત જે છે માત્ર મનોરંજનનું સાધન નથી. તે આપણા શારીરિક હોય, માનસિક હોય, સામાજિક હોય, પછી નૈતિક વિકાસનો આધાર માનવામાં આવે છે, જો આપણે રોજ થોડો સમય જે છે રમતગમત માટે ફાળવીએ શું? તો આપણે આપણું જીવન જે છે, વધારે સ્વસ્થ આનંદમય અને સફળ બનાવી શકીશું એમ,
હા હા અત્યારે જોઈએ તો બાળકોને મોબાઈલો આવતા ટેલિવિઝનમાં એટલા બધા મસ્ત ગુલ નતા, પરંતુ મોબાઈલ આવતા બાળકો એટલા મશગુલ બની ગયા હોય છે કે એને ટાઈમ જ નથી હોતો કે સારા સારા ચિત્ર દોરીએ. કે કાઈ પણ વસ્તુ મનોરંજનની હોય કે રમત ગમત હોય, એવું કાઈ પણ કરવાની ઈચ્છા થતી નથી, પરંતુ મોબાઈલ ઉપર વધારે ધ્યાન દેતા હોય છે.
હા તમારી એ વાત એકદમ સાચી છે. કે લોકોને અત્યારે ટાઈમ જ નથી મળતો અને ખરેખર રમત ગમત જે છે ને એ જીવનને સુ સ તુલિત બનાવતી હોય છે, જેમ શરીરને ખોરાકની જરૂર હોય છે. તેમ શરીરને તંદુરસ્ત રાખવા માટે રમત ગમત પણ એટલું જ જરૂરી હોય છે. એટલે રમત રમવાથી લઈ અને શરીરમાં નવી ઊર્જાનો સંચાર થ હોય છે અને આખો દિવસ આપણે કામ કરવાની શક્તિ મળી રહે તી હોય છે.
હા હા આપડે આમ વિચારીએ તો રમત ગમતમાં ઘણા બાળકો ભાગ લેતા હોય છે જેવા કે ક્રિકેટ હોય છે, કબડ્ડી હોય છે, એવા ઘણા ઘણા મોટી ગેમ રમતો છે, એમાં ઘણા ઘણા ખુબ જ આગળ વધતા હોય છે.
હા અને સૌથી પહેલાં આપણે જોઈએ કે રમતગમતના શારીરિક લાભો વિશે જો આપણે વાત કરવા જઈએ તો રમત રમવાથી શરીરના તમામ અંગો જે છે, સક્રિય બની જતા હોય છે, અને હૃદય પણ સારી રીતે કામ કરતું હોય છે. ફેફસાની કાર્યક્ષમતા પણ વધી જતી હોય છે. સ્નાયુઓ પણ મજબૂત બનતા હોય છે. હાડકાં પણ મજબૂત બને. તો આવી ઘણી બધી જે શારીરિક લાભો છે, એ આપણને થતા હોય છે.
હા, હા. અહ અત્યારે જો આપણે આપણા શરીરમાં જોઈએ તો ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. હૃદય રોગ છે. એવા જોખમી રોગો એવા વધી ગયા છે. કે વાત જાવા દો. થોડું બેઠાડું જીવન બધાને જીવી રહ્યા છે, એટલે આ બધું વધારે જોર કરી ગયું છે.
હા. અને એમાં પણ જો આપણે નિયમિત રમત રમતા હોય તો આપણે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, હૃદયરોગ જેવી બીમારીઓનું જોખમ પણ ઘટી જતું હોય છે એમ.
હા, હા. ઘણીવાર એવું જ થતું હોય છે. કે જો આપણેરમત રમીએ એટલે, કે દોડમાં જઈએ. ઊં ઊંચીકૂદ છે, આ તે છે. બધું આપણે જો રમીએે, અને થોડું-થોડું આપણાં આખા દિનચર્યાના કાર્યક્રમમાં થોડુંક આવી જાતું હોય. તો આપણે આવું જીવન સરસ બને છે. અને ટાઈમ ટુ ટાઈમ આપણે રમત-ગમતમાં અહ આપણા અહ સ્થાન આવી શકે છે આપણા શરીરમાં.
હા. એ વાત તમારી ખુબ સાચી છે. અને જો નાના બાળકો પણ મોબાઈલ જે છે, એ સમય વિત વિતાવતા હોય છે. તો તેમની કારણે જે છે, એમની આંખો પર ઉપર અસર થતી હોય છે. અને બહાર રમતા નથી. જો તો બાળકો જો રોજ મેદાનમાં રમશે, તો તેઓ વધારે સ તંદુરસ્ત ખુશ અને આત્મવિશ્વાસી પણ બની રહેશે.
હમ્મ. તમે જેમ કીધું એમ આંખો માટે તો જો પહેલા છે ને, ઘણા બાળકો અને મોટાં બધા લીલા ઘાસ હોય ત્યાં જ કબડ્ડીનું મેદાન હોય ક્રિકેટનું મેદાન હોય અને ફૂટબોલ છે, એ ગોળા ફેંક છે, એ બધું ઘાસમાં ખુલ્લાં પગે જ રમવાનું હોય છે. ત્યારે એટલા નંબરનો વધારો નો તો થયો, પરંતુ અત્યારે તો મોબાઈલ જ આવતા. બાળકોએ ઈ બધી રમતોને ભૂલી ગયા છે. અને નંબર નું પ્રમાણ ખુબ વધી ગયું છે.
હા. તમારી વાત ખૂબ જ સાચી છે. કે રમત ગમો ગમતો જે છે, એનો બીજો મોટો ફાયદો પણ માનસિક સ્વાસ્થ્ય છે. એટલે જયારે આપણે રમત રમતા હોઈએ, ત્યારે મનનો તણાવ જે છે એ દૂર થતો હોય છે. ગુસ્સો પણ ઓછો થઈ જાય છે, ચિંતા ઘટી જતી હોય છે, અને મન પણ પ્રસન્ન રહેતું હોય છે. એટલે ઘણા ડોક્ટરો આપણને કહેતા હોય છે, કે રોજ થોડી-થોડી શારીરિક પ્રવૃત્તિઓ આપણે કરવી જોઈએ.
હા હા તો જ આપડે પ્રફુલ્લિત જીવન જીવી શકીએ અને દવા વગરનું જો તમારે જીવન જીવવું હોય તો તમારે આ રસ્તો આજની તો કાલે અપનાવવો જ પડશે
હા અને બિલકુલ સાચી વાત કેમ કે જો જયારે રમત ગમત આપણને રમતા હોઈએ તો આપણે જ્યારે એક્ઝામ હોય ત્યારે આપણને વધારે સ્ટ્રેસ આવતો હોય છે વધારે આમ ટેન્શન હોય છે તો એમાં પણ આપણને ઘણું બધું ત પરીક્ષાના તણાવમાં પણ ફાયદો થતો હોય છે ક્રિકેટ હોય બેડમિન્ટન હોય કબડ્ડી હોય દોડ જેવી ઘણી બધી રમતો જે છે એ મન રમવા જ મન આપણું જે છે એ હળવું થઈ જતું હોય છે ને અભ્યાસમાં પણ વધારે ધ્યાન આપણે કેન્દ્રિત કરી શકતા હોઈ છીએ.
આ હા કોઈ સારા સારા મિત્રો હોય એની હારે આપણે જો રમત ગમતને સ્થાન આપતા હોય. તો આપણા મગજમાં ગમે તે પ્રકારની ચિંતા સતાવતી હોય તે પણ હળવી થઈ જાય છે અને દૂર થઈ જાય છે એટલા માટે જ સારા સારા આપણા મિત્રો પણ હોવા જોઈએ અને થોડું થોડું રમત ગમતમાં પણ ધ્યાન આપવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. કે રમત ગમત આપણને ઘણું બધું શીખવી જતું હોય છે અને દરેક ખેલાડી જો સમયસર એમની પ્રેક્ટિસ કરશે તો અને કોચની વાત પણ માનતો હોય તો અને નિયમોનું પણ પાલન કર તો હોય તો ગુણો જે એમના જે છે એ જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળ તા મેળવવા માટે મદદરૂપ બની જતું હોય છે
હા હા એ આપણને ખુબ જ મદદ થાય છે કે જો આપડું મન ફ્રેશ ન હોય ત્યારે આપડે એમ થાય કે જો મોબાઈલ કેમ અત્યારે જોઈ જોઈને થોડા ફ્રેશ થઈ જઈએ છે પરંતુ જો ઈ જગ્યા એ આપડે અ રમત ગમત અને સારા વિદ્યાર્થીઓ અત્યારે જો ટાઈમ મળતો જ નથી વિદ્યાર્થીને એટલે જો ટાઈમસર જો વિદ્યાર્થી આ વિદ્યાર્થી હોય તો પેલો વિદ્યાર્થી નો હોય એવી રીતના થતું હોય છે જો ટાઈમ સર વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ભેગા મળી અને રમતા હોય અને ટાઈમ પાસ કરતા હશે તો જિંદગી માં આપડે ગમે તે લેવલે આપડણે જવું હશે તો જઈ શકશું.
હા અને રમત ગમતમાં હાર અને જીત બને આવતું હોય છે એટ લે હારથી નિરાશ થવાને બદલે તેમાંથી પણ આપણે શીખવું જોઈએ. અને દરેક સફળ ખેલાડીના જીવનમાં પણ ઘણી હાર આવી જતી હોય છે પરંતુ તેણે હિંમત હારવી ના જોઈએ એમ
હા હા જરા હિંમત હારવાની જરૂર હોતી જ નથી ક્યારે આપડે આપણું હૃદય મજબૂત બનતું હોય છે.
હા રમતમાં પણ આપણને ધીરજ, આત્મવિશ્વાસ સંઘર્ષ કરવાની શક્ શકતિ આપે છે. તો આ ગુણો જે છે એ માત્ર મેદાનમાં જ નહીં પરંતુ જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી બનતા હોય છે.
હા હા આટલે તો આપડે છે એ કબડી છે, ખો માટલી છે. હમમ ઘોડા ફેક છે, ક્રિકેટ છે. એવી ઘણી બધી ખેલો છે. અને જે રમત છે એને આપણે આપણા જીવનમાં થોડુ પણ અંશે આપણે અપનાવવી જોઈએ. એમાં હવે નીકળું છે યોગા નુ યોગા પણ આપણા શરીર માટે ખૂબ જરૂરી જ છે. એક રમત જેવું જ એને સ્થાન આપવામાં આવ્યું છે.
હા તમારી વાત એકદમ સાચી કે ભારતના આમ જોઈએ તો કે ઘણા ખેલાડીઓ જે છે એમનું વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું છે જેમકે ક્રિકેટ હોય કબડ્ડી હોય, બેડમિન્ટન હોય, કુસ્તી હોય, બોક્સિંગ હોય. ઘણી બધી રમતોમાં જે છે એ મેડલ જીતી અને દેશનું નામ રોશન કર્યું છે. તો રમત ગમત જે છે માત્ર કારકિર્દી જ નથી હોતી પણ રોજગારની પણ તક આપ તી હોય છે એટલે આજના ઘણા યુવાનો જે છે ખેલાડી હોય, કોચ હોય તે કારકિર્દી બનાવી રહ્યા છે તો આજે આપણે ખુબ સારી વાત કરી ફરી મળીશું નવા ટોપિક સાથે. આભાર તમારો.
હા હા આભાર તમારો.